કેમ છો મજામાં?
હા મજામાં મજામાં. હવે ત કેવને બધાની કોલેજ ચાલુ થઈ ગઈ, સ્કૂલો ચાલુ થઇ ગઈ. તો માર બાજુમાં એક છોકરી છે મને બારમાં પછી જ કોલેજ ચાલુ કરી છે કોમર્સમાં.
હ
તો મને તમારી યાદ આવી. મ કે મને એમ થયું કે ફોન કરીજો વાત કર તમારી સાથે.
હા.
એ એના એમાં મતલબ એ ફિલ્મમાં શું આગળ શું સ્કોપ હોય છે ભણીને? પછી એના માટે શું કરવાનું કે મરે થોડી જાણકારી જોઈ છે તમે મને આપશો?
હા હા વાંધો નહી આપીશ જાણકારી. એટલે ધોરણ બાર કોમર્સ પછી હે ને?
હા હા બાર કોમર્સ પછી.
એટલે અ ધોરણ બાર પછી તો કેવું છે. જે ગ્રેજ્યુએશન ધોરણ બાર પછી અહ જો ગ્રેજ્યુએશન કરવું હોય તો બી કોમ બી બી એ અને અત્યારે તો ઘણા એવા કોર્સ બહાર નીકળ્યા છે. પણ આમાં કેવું કે ધોરણ બાર પછી નો જે સમય તો જીવનનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે આ સમયે છે ને લેવાયેલો યોગ્ય નિર્ણય આપણું આખું ભવિષ્ય બદલી શકે છે. એટલે ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓ અને મનમાં પ્રશ્નો હોય કે કોમર્સ પછી શું કરવું કયો કોર્ષ પસંદ કરવો કઈ કારકિર્દીમાં વધુ તકો છે. આ પણ પ્રશ્ આ પ્રશ્નો જ અહ થતા હોય છે. તો એમાં સૌ પ્રથમ એ સમજવું જરૂરી છે. કે કારકિર્દી પસંદ કરતી વખતે બીજાની નકલ ન કરવી જોઈએ. પોતાનો રસ આવડત ક્ષમતા અને ભવિષ્યની તકોને ધ્યાનમાં રા ખીને નિર્ણય લેવો જોઈએ એટલે આપડા મિત્ર જે શું કરે છે એમની નકલ નહી કરવાની ધારો કે પોતાનો મિત્ર બી કોમ કરે તો મારે બી બી કોમ માં જવું છે એવી નકલ નહી કરવાની.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી. એ લોકો ના દેખે દેખે માં આપડે ભણવાનું પસંદ ના કરે આપડે ઇન્ટરેસ્ટ પ્રમાણે રહેવાનું પસંદ કરે.
હા એ જ ને તો અને. આ કોમર્સ ક્ષેત્રમાં પણ ઘણી સારી કારકિર્દીની તકો ઉપલબ્ધ છે. તો એમાં સૌથી લોક. સૌથી જે વધારે બધા સિલેક્ટ કરે ને. એ બીકોમ બીકોમમાં જાય છે ઘણા વિદ્યાર્થીઓ. અને આ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓને એકાઉન્ટિંગ. ફાઈનાન્સ ટેક્સેશન અને બિઝનેસ નું. ઘણું સારું જ્ઞાન મળે બીકોમમાં અને જો બીકોમ. હવે એના પછી જો પ્રશ્ન ઉભો થાય બીકોમ તો કરી લીધો હવે બીકોમ પછી. તો બી કોમ પછી એમ કોમ છે માસ્ટર છે. અને એમ બી એ પણ થઈ શકે બી કોમ પછી તો એ. એટલે બીકોમ પછી પણ એવા ઘણા એવા સારા રસ્તા રસ્તા મતલબ. તકો છે કારકિર્દી ની. જેથી આપણને નોકરીની સારી એવી તકો મળી શકે.
બરાબર બરાબર તો બીકોમમાં કેટલા વરષ હોય છે.
હા બીકોમમાં ત્રણ વર્ષ હોય છે. પણ હવે જે નવી જે એજ્યુકેશન પોલિસી આવી છે ને. એમાં સરકારે ચાર વર્ષ કરી દીધા છે બીકોમ ના.
બરાબર એવું છે.
હા અને એમાં કેવું કે ત્રણ. ત્રણ વર્ષ કરવા હોય તો ત્રણ અને ચોથું વર્ષ કરવું હોય ને. તો જ કરવાનું બાકી ચોથા વર્ષ ચાર વર્ષ કરીએ ને તો આપણને. અ ચોથા વર્ષનું પણ સર્ટિફિકેટ મળે અને ત્રણ વર્ષ કરીને. તો આપણને ચોથા વર્ષનું સર્ટિફિકેટ ના મળે એવું છે.
બરાબર બરાબર.
અને એવું નહી કે ખાલી બીકોમ. બધી જ ગ્રેજ્યુએશન ડિગ્રીમાં અ. એમાં છે ને ચાર વર્ષ કરી દીધા, છે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં.
હા એ તો તમે સાચું કીધું.
અને એમ બીકોમનું તો મેં તમને કીધું. હવે એના પછી જે. જે આમ બહું પ્રોફેશનલ કોર્સ કેવાય ને. એ સી એ નો છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો એ તો તમને ખબર જ હશે.
હા એ તો ખબર છે અને બહુ અઘરો હોય છે મેં એવું પણ સાંભળેલું છે.
હા એ અઘરો તો છે પણ એમાં. એમાં છે ને આપણે ધીરજ અને નિયમિત અભ્યાસ ની જરૂર પડે. કેમ કે સીએ. એમાં આપણે ખુબ ધીરજ હોય ને. તો જ કરી શકીએ અને સીએ ની માંગ ભારત ઉપરાંત વિદોશ. શો માં પણ ખુબ જ છે.
બરાબર બરાબર.
હમ. આ સીએ છે ને એ અકાઉન્ટ અકાઉન્ટ વિશે હોય છે અને જે એવું ને એવું છે ને આ સીએ. અને એવુંને એવું છે એ સીએસ છે સીએસ એટલે કંપની સેક્રેટરી. એટલે એ કોર્ષમાં છે ને કંપનીના કાયદા. કિય અને વહીવટી કામ. અ વહીવટી કામમાં સીએસની જે. ભૂમિકા હોય છે ને એ મહત્વની હોય છે.
હા તો આમાં પણ સમય કેટલો લાગી શકે.
સીએસ માં પણ સાડા ચાર વર્ષ જેટલો સમય લાગી શકે કારણ કે એમાં પણ અ ત્રણ એક્ઝામો હોય એ પણ બહુ અઘરી હોય છે સી એ જેવી જ હોય છે અને એમાં પણ ઇન્ટર્નશીપ કે આર્ટિકલશીપ જેવું આવે છે છ મહિના કે વર્ષ વર્ષની આર્ટિકલથી પણ ઇન્ટર્નશીપ હોય છે
હમ્મ બરાબર
હા અને જો એવી જ રીતે કોઈ પ્રોફેશનલ કોર્સ કરવો હોય ને બીજો તો છે એક સીએમએ તો સીએમ એ નું ફૂલ ફોર્મ શું થાય? તો કે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટ આ કોર્સમાં કેવું અ આ કોર્ષ દ્વારા છે ને ખર્ચ નું આયોજન બજેટ અને નાણાકીય વ્યવસ્થા પણ આપણે શીખી શકીએ જે મોટી મોટી કમપ હા જે મોટી મોટી કંપનીઓ હોય છે ને એનું આપણેે કોસ્ટ અને જે મેનેજમેન્ટ એકાઉન્ટ હોય ને? એનું મેનેજ કરવાનું હોય
એવું હોય છે એમાં?
હા
બરાબર
એટલે કંપનીનું કંપની નું આયોજન કેવી રીતે કરવું પછી કંપનીનું બજેટ શું છે? અને કોઈ પણ પ્રોડક્ટ હોય એનું એના પાછળ કોસ્ટ શું છે? અને એજ કે કંપ કંપનીનો પ્રોફિટ આપણે કેવી રીતે વધારી શકીએ?
બરાબર એટલે આ આ એના પર આખા ફાઈનાન્સ પર હોય છે એમ ને?
હા આખું ફાઈનાન્સમાં હોય છે
હવે મતલબ એ તમે ઘણી બધી વાત કરી એના સિવાય ન કશું હોય મતલબ,
એના સિવાયના કોર્સ પણ હશે જ, હલો